હલો
હા
હલો
વા આવયો
હા આવ્યો મજામા
આવ.
મેં ઓળીમાં પાપીન ફ ફોન પહેલા કર્યો હતો
હા.
મોટા અને નાનાને પસ ત મન કર્યો હતો તે મોટોન નન જેર કિ સાહ લેવા જીમું
હમ.
વડી આયા ત વિદ્યા કે સાહ લેવા જ વડી આ એટલે વડી વાત કરી એમને એમ તેમી મને કી પેલામ ફોન કરો કીધું
તે કરવો ત તનેમ
કરું પણ હવે તમારાં હાથથી હ વાત કરીને પસી એને કરુ
હજુ ધ્રોજવા હારું કશુ વાધો નઈ ઈત
વાત કરીને પસીને હાથી કરુન મુકવાન
બરાબર હારુ કય વાધો નહી હવ હાલ તો આ હવે કોમ બંધ કરીને આવ્યા કોને કેલ કોણ ઓ ખાર મીટિંગ છે, મીટિંગમાં જો આ
હ.
એટલે જશે મુ હોય ઘેરે બેઠો હોય પરેશા ધેર જાય છે પણ
હ સાલે
હા અક્ષવી શું કરે?
અક્ષુ અક્ષર તાબા ઉપર કડીક મે લ કીધાજે દહ મિનીટ તાબા ઉપર
હા અને આબાનું હતું ને તારે શું કર્યું બસ
આભાન હવે મુ સોમવારે આયીસ
સોમવાારનું રાશે
અમાર મોરા જાઉ છે.
હા.
એટલે હું બસ હાથી આવુ કીધું
મોરાલ તો રવીવાર નું જાવાનું
રહી વારનું ગાડી કરેલી હે
આ મોરાલે બો હારો છે, હું તો જોવે શે બધી
કીય બો
એ પ્રજાપતિ
ઈ રતને
હા એ છે, સચિન કે એવું કોક નમ
એટલે બીજો પુઓ જાનશે
હા શી અને ઈ પરજાપધ મારવાડી
ઓ અહિયાં જાવાન સે એ કે દોયડો બોતે છે તેનથી મટી જાય
હા એ બરાબર એકાદ મટ બો દોયડે થોડી સેટિંગ થઈ જાય હારી વાત છે, એમ તો એમ તો માતા હાશે હારું છે, એમ તો ઘણી વસ્તી જાય છે, બોવ વસ તી જય પ બાચી નહીં એ
હે હ.
બઉ વસ્તી જાય છે.
હ જાય
ઘણાય જાય છે, ને આવે સે
હ.
હા એટલે ગી આવો
તે ગીધ રઈવારની જઈ ને પ સાથી સોવાનું વાત
પણ એ તો વેલ જવું પડશે ના કે અ ટોકને ખુબ વેલા હ ટોકન હાલશે ને ટોકન લઈને પાછ નંબર આવશે એ પ્રમાણે એ કર છે હવે વસ્તી છે વધ ગટથી હો ખબર નઈ ને પેલા તો ખુબ વસ્તી જતી આવતી
એમાં તો દોરો લેવાનો હશે
હ દોરો લેવો હોય તો તો વડી ડાયરી કે મળી જાય દોરો કોઈને જોવરાબવું હોય એ તોકન લેવું પડે હોને
એવું એમના જોગરાબુ તો કોઈ જ નહી અમારે તો જવાબી કાચી ને મારે જવશે ને મારે એને જેવશે
હા તો બે જણા જ બે દોરા લાવી ગો
હ તોમ બે જણી જા નથી નથી ભાભી કે મારે કોક મનતા છે ઈ કે મારે આવું છે, મોટા તે વલા આવશ હોય
વેલા તો એટલા રહી વાર નથી દ રવિવાર નો વહેલો જ થાય કે શનિવાર હોવાજે આવે ત રવિર
તો મેં એમ જ કીધું કે હોજ ના આવો તો ટાઈમ નહી, હો આ બાનેમ કહેતા ત
હા તો પછ શનિવાર ના આવે તો જ મેળ આવે ને ત રવિવારના એટ કેટલા વેલા તમે કોન તો મૂલ હ હવે આમ તો ચલે દોરો લેવાનો એટલે કો અહિયાયા કપેલું છે નહી હ તો આ તો વધા ને હા પણી ટોકન લેવાનું હોય ને તો વેલું જવું પડે તો ચલે તો તો વધો નહી હ હ ના તો બરાબર હારુ
હ બીજી શવાંતિ
બી છોંતી છે હવે જવાનું છે, ઘે પરીસા આવેટલે છે એને આકળ
હમ્મ ચાલ
અને જાવું હોય તો પછી અંબાજી ના આબુનિયા વિચાર હોય તો થઈ જ તય
અમે તો તય જ ચાલ તો અહિયાં જાય છે ને બસ વળી આવ હોય
હા તો એમ કરો મોરાલ દઈને આવો પછી અંબાજીને એમ ગોઠવા
હા-
હા
હોજે તો જેટલા બધાને ફોન કર્યા હતાા
જેમ
હ ખાસ્ય બધન ફોન કર્યા ત કો અગિયાર વાજ્યા હોતી.
ઓ હોય એટલે બધા વખત કેમ ના કરવાના હોય
ક એ કાટ ના આવે તો બતાયને ના આવે
હા
તો પણ કઈ શુંન થઈ જાય કન એકાતા ન હવે કન આવી દખ થોડીક ખબર હોય આપડે
હ મારે તો અમે તારણ કર્યા છે ભયાનો કર્યો ભયા કર્યો વળી અ બે ભય બે વાત તો ફરી
હા
મે કીધું ક્રષ્નો હાલ લઈને જોયો હશે ને તારા એમ તો ક દહ વાતો કરો તોય સારો હતો ને
કશે હોતાના
હા એટલે પડે એટલે પાછ મારે તો બે આ ગયા, તા
એવું મારામાં હા તમારા મારામાં આવેલાહી
હા બે એ ના આવ છે. બેના તો હ
મારી
હ આ હવા, આમાં પાટણ માં આવુ હોય તો પાટણ માં રાખો કી વાયમ આ ઓય પેલા સુડેલ માં હશે ને કુણ ઘેર
હોવે.
ુણ ઘેરે જોવા જેવું છે અહિયાયા બઉ સારું છે બધું બણાવેેલું જબરજસ્ત છે.
હા.
અહીંયા જમવાનું મળે છે ત્રીસ રૂપિયામાં હવે સી ખબર વધાર્યા હોય તો
એ યા જ જમવાનું મળે.
હા એ રવિવારનું જમવાનું મળે પણ રવિવારનું જબવું પડે એ
એવું અમ.
હા ઓમા આડા દાડે આવો તો જમવા ના મળે
હા તો એવું જ આપડે માતા સિગોતર માં એ છે ને એ કુડી
હા એ એક જ દાડો મન લાગહોય છે. વસ્તી રવિવારની જેમ કોક આવે છે એટલે દર્શન કરવા અને અહંયા શલ બગીચા બધું બણાવ્યું છે જોવાનું સારું
હોવે
હ એટલે મોટા એક તો શંકર ભગવાન ની મૂર્તિ બનાવેલી છે.
હા.
મૂર્તિ માં જોવા જેવું છે બધું અને એમાં બીજી નાની મોટી મૂર્તિઓ બહુ નાના નાના મંદિર બહુ બનાયેલા છે. હમ જે જોવા જેવું છે સારું
જોવા જેવું છે બી આવશે અરે અમારે જો
અહિયાયા થી ચોક બીજા જવાનો પ્લાન લાગશે તો ચમણી જાય છે પછી અ જહુ માસી સાણ જ
તાયનો જ હોય.
હ પણ હાથ છે જહો માનું જબરજસ્ત
એવુ એમ સારુ
હા હા અહીંયા ને ગમે મનતા હો મોન હતો તમારે અમુક ટાઈમ છે હરખાઈ આવે મ તટી જાય તો પડી અહયાને હા શ્રદ્ધા આજ હા વિશ્વાસ ફળે.
હ વિ
માતાજીવ કે જેવી શ્રદ્ધા રાખો એવું કોમ થાય.
હા એવું કોમ થાય.
હા ઈયાન મોનતા માં તો હવા શેર લાપસી જ આવે છે. પછી બીજું કોઈ બી મો ન તો ચાલે હા પણ જહુ મા ને લાપસી વધારે પસંદ આવે.
જાહુંમાને લાપસી વધ
હમ. ચુડિયા, ઢોલીની માતા કેવાય છે હ અન્યાને તો કુતરું મરેલું હજીવન કરેલું છે એટલું હાથ છે માતાનું
અરે
તાર એ હા કૂતરું મરી ગયતું ને ધૂુળિયા ઢોલી ને તોણવાનું કીધું એમ ઘેર થી કે માતા અયા હતા પછ કે તું આવીને તોણી જા મા તા એ કુતું તોણવા સારું એને જવા જો જવું પડ્યું કૂતરાને હજી પણ કરવું પડ્યું. મા માતા તો કોઈ કૂતરું ના તોણે હા એટલે કુતરુ પસે હાજીવન થઈ ગયું.
હોવે
પસી તુળિયો ઢોલીએ નમી પડ્યોને બીજા બધા નમી પડ્યા ન અહીંયા કોકે મેણું માર્યું તું પછી તુરીયા ઢોલી એમ કાક ઈ જતા રહ્યા.
હા બરોબર.
હમજાવુ માટલી એન રેલ અતારે હાલ એ તુડિયા ઢોલીની માતા કેવરાય.
અઅ હહ
હહ
અંતર ખાવા બનાવસ. અમી એવું એમ આઈશું કોક દિવસ હેડો.
હહ હહ ગૌ માતાનું જોરદાર મંદિર સે. મંદિરે મોટું સે જહુમાનો મોટો રથ સે એના ઉપયોગ તો ચેવાય આસુસી.
હા
ઈ એ મોટી સેન.
અમી ત હવે ખાવા બનાવ સ.
બોલો શું બણાવાનું સે?
બનાવાનું સે જો અડદન દાળ બનાઈ, દૂધ ગરમ કર્યું, લોટ બોધ્યો, રોટ ટલી બનાઈ અને હવે માલફા બનાવશ.
કાળી રોટી કાળી
અક્ષપાળાની જમીન
કાળી રોટી
કાળી રોટી ગોમડામાં કાળી રોટી કઈ.
માર બેટો આ તમાર તો કાળી રોટી બનાઈ છે આજ. ગયા? અમાર તો હવે અમીની આધ્યા તો કાળી રોટી વગર રહી ગયા. હે અમાર તો ધોળી રોટલી હવે ધોળી રોટી બનાવી તો હારું ન ને આધ્યા હે આધ્યા ધોળી રોટી બનાવે તો મજા આવે પણ હવે
હોવે જો એમાં શું કરવાની ખબર?
હહ
પેલા લોટ લઇ ગવનો પેલા ગોળ છ ને પલાળી દેવાનો, ગોળ પલાળીને પછ સી અ હોવ ગોળ પલાળી એટલે ગોળનું પોણી બની જાય ને
હહ
અને લોટ સાળી અને લોટનો ડુવો કરવાનો.
એટલે બાજરીનો જ
ગવનો ગવનો ગવનો લોટ લઈને ડુઓ કરવાનો. ડુવો કરીન પસી એને કલાક બે કલાક પડ્યું રાખવાનું તો હારું થઈ જાય.
દ બધાં ઓગળી ન
ઓગળી ન હહ મસ્ત થઇ જાય ને પસી એના માલફા બનાવાના.
હમ અ
તવી હોય ને તવે તાવેતામાં રેડી
હા
પસી એને તેલ રેડવાનું કોરે મોરે એટલે ઉકળી જાય. આવડે તો હારું. નક્કી બધું ભેળું તો થઈ જાય.
હહ હહ એ તે તેલ રેડવાનું ને?
તેલ રેડવું જ પડે ન.
હા તેલ રેડી ન પસે થોડે થોડે થોડે થોડે થોડે પા પાલું રાખવાનું.
હ હવે ને પાલુ દમી નહી રાખતા મમ્મી તો ડાયરેક્ટ પેલી બાકસ ને હોય ને એમાં ડંકેથી રેડો.
અને પછી લગીર લગીરમાં ઓગડીએથી ફેરવી પળો કરી દે એટલે લંબો થઇ જાય
હા થઇ જાય અમે પાલું બાકેશ નું ખોખું લો
હા હા ખો ખા ખોખું રાખવાનું ખોખે આગા પાસું
અડધવડી બાજરીનો રોટલો રાખે
એલે જને જે ફાવે એ રાખે ચમચી રાખે તો એ સાલે અહ તો કોઈ માલફો ના પાડે હા
ના પાડે
હા, ગમે હા આવડ જોવે ફેલા ફળવાની બીજું જ હા મેમન છે, મેમનને ખબર આવ
હ મહેમાન છેને મહેમાનને ખવડય પીવરાય ને હુંવાર છે અને હવાર જતા રહેશે.
હા
એ
હ વરાસ મજામ છે.
વિરાંશ મજામાંશે વિરાશ હોઈ જશે પણ
હા અને એ એમ દાદા ન શીખ મચ્યું કે નઈ
હ એ જન હારું છે, કોન હ ના હવે સારું છે એઈ અમદાવાદ જઈ ને ને પેલા બે ત્રણ દિવસ એવું થઈ ગયુ. પારે પડેને પછી એમ કે બધું હરખું થઈ ગયું એટલે એલ કમ્પ્લીટ થઈ ગયુ.
હા પેલા ગમ જઈને આવ ફેર કે હોય, જવાને
વાનું છે કોણ સી કઈ તારીખ ખાલી છે તારીખે કોક જવાનું છે.
બરા
આવ
હમ્મ હા, હાાર બ બાપાે નને મ
ના રે મટી જાય તો સારું બાપડને
તાર
જીવ તો બાળે હવું પણ હવે ભગવાન કરે મટી દાય હારું એ તાર બી શ શું ક આપડે
ના હ આપડાથી બીજું. કોઈ દુઃખ લેવરા એવું નથી પણવે
હ બેસ
મેંોળના જસ મોડી વાળીધ ત્યાં નઈ જાવ એને કરતા હો દોરોધા અ ચમચમ થાય વાનુંું હતું પેલુ હથાબી એન કરતા કોઈ મટે નહી ન હોતુ
તું થાય હ તો કશ મેળ નહી, આવતો હ હડી કદાચ તમારી શ્રદ્ધા બેસી જાય ભગવાન માતાજી લ જ રાખે
સિ્ય કવું છે, હું પોચ રવવારે કરીશ અને સેલ જો મટી જાય ને તો હું એ વળી એકદ ન આવીશ દર્શન કરવા
હા પ સાબ
હ વળી જ એકદમ ના જોવ મળટતું હોય તો શું હોતો છે આટલો ઠઈ થઠઈન પૈસા ભાગે ને કરતા પાાડું ભરીને જાાવ છું ખોટુ
હ ના, હારું ના રે તોમ જને ગન કુટરાર લઈ દો ત સાલેે
હા બસતી ઈજ કરશે એ બે જણ બક લંગને જા દર્શન કરીને આ આવસો
હા